હેલો હા શું કરે?
બસ જો પાર્લરમાં છીએ તમે શું કરો?
અમે જો પાર્લરમાં છીએ તમે.
અમે પાર્લરમાં છે કેવું ચાલે પાર્લર?
પાર્લર માં તો સારું ચાલે છે કેટલોક સમય તમે હ હવે તો છ થી સાત દિવસ ચાલવાનું છે પછી કમ્પ્લીટ થઈ જશે.
એવું છે.
હમ્મ. તમારે?
અમારે છ થી સાત દિવસ આવવાનું છે પછી પાર્લરનો કોર્સ કમ્પ્લીટ થઈ જાશે. કેટલા ટાઈમથી શરૂ હતું?
આ મહિના દિવસથી હમ, તમને પાર્લરનું કમ્પ્લીટ ફાવી ગયું છે ને?
હા, કમ્પ્લીટ ફાવી ગયું છે. તમને ફાવી ગયું?
હા અમને પણ ફાવી ગયું છે.
ઓ છે
હલ્લો.
હલો.
હમ્મ. મેકઅપ માને ફાવી ગયું ને?
હા, મેકઅપમાંય ફાવી ગયું. હા, તમને ફાવી ગયું?
હા, અમને પણ ફાવી ગયું.
હું આય છે, લિપસ્ટિકને સરખા શેપ આપતા ને ફાવી ગયું.
હા હા, શેપ આપતા તો પરફેક્ટ ફાવી ગયું છે. તમને?
અમને ફાવી ગયું છે.
હમ, સારું. તો રાખું છો.
હા.